હલો
તમારામથી અવાજ બહુ આવે છે.
હવે આવે છે?
હા બહુ જ આવે છે.
હલો
હલો
અજી આવે છે?
હા આરતી નો અવાજ આવે છે.
હવે
આ હેન્ડ્સ ફ્રી નાખેલી છે?
હા
એ કાઢી નાખ
હ છે.
હા હવે કમપ્લેટ.
હલો
આરતી નો આવે છે, પણ ચાલશે
તો હેન્ડ ફ્રી નાખી તો ઓછો આવશે.
પણ પવન નો આવે છે, એમાં અવાજ
એક મિનિટ હવે
ચાલશે ચાલશે ચલને વાંધો નહી.
હા
કેમ છો મજામા?
હા મજામાં તું કેમ છુ?
બસ હું પણ મજામાં આ તો ઘણા દિવસ થી આપણેે વાત નથી થઈ. તો મેં કીધું વાત કરીએ આપડે અને એ જ કે ટાઈમ જ નહી, મળતો આપણને તો એક બીજા સાથે આપડે વાત બી નહી કરી શકતા. એના રિલેટેડ જ વાત કરવી તી. કે ટાઈમ કેટલો ઝડપથી પસાર થઈ જાય છે. સવારે ઉઠીએ કોલેજ જઈએ. અસાઇમેન્ટ કરીએ ઘરે આવીએ અને દિવસ ક્યારે પૂરો થઈ જાય ને એની કશી ખબર જ નહી, પડતી. ઘણી વાર તો એવું લાગે કે દિવસમાં ચોવીસ કલાક બી બહુ ઓછા પડી જાય. પછી વિચાર આવે કે ખરેખર સમય ઓછો છે. કે આપણે સમય નું યોગ્ય આયોજન નહી કરતા. અને મને તો એવું લાગે છે, કે સમયનું મેનેજમેન્ટ આપણેે કરવું જોઈએ એમ એ ખૂબ જ જરૂરી છે. જો સમય યોગ્ય સમય નો આપણે યોગ્ય ઉપયોગ કરીશું કે આપણે અભ્યાસ કરીશું પરિવાર પરિવાર મિત્રો અને પોતાના શોખ માટે પણ આપણે સમય કાઢી શકીએ. તો તારો વિચાર શું છે.
હા સાચી વાત છે, તું બિલકુલ
થ છે.
સાચી વાત છે. સમય એ જીવનની સૌથી કિંમતી સંપત્તિ છે. પૈસા ગુમાવીને પાછા મેળવી શકાય છે પરંતુ એક વખત પસાર થયેલો સમય ક્યારેય પાછો આવતોું નથી
તેથી દરેક ક્ષણનોો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ હું પેલા ઘણી વાર કામ છેલ્લી ઘડી એ કરતી હતી. પરિણામે ઉતાવળ થતી તણાવ વધ અને કામ પણ સારી રીતે થતું નતુ પછી મેં સમયનુ આયોજન કરવાનું શરૂ કર્યું હવે હુ રોજ સવારે દિવસના બધા જ કામની બનાવું છુ, અને મહત્વ પ્રમાણે એક પછી એક કામ કરું છુ.
આ હા બહ જ સારી ટેવ છે, તારી તો હું પણ હવે રોજ ટુ ડુ લિસ્ટ બનાવવાનો પ્રયત્ન કરું છું કે પેલા હું મોબાઈલમા ઘણો સમય પસાર કરી દેતી ત કે સોશિયલ મીડિયા જોયા કરતી ત અને કલાકો પસાર થઈ જતા હતા ને એમાં જોવા ને જોવામ તો કશી ખબર જ નથી, પડતી પછી જયારે અભ્યાસ કરવાનો સમય આવે ને ત્યારે લ તુ તુ કે આપડી જો ટાઈમ જ નહી અને એટલે મેં નક્કી કર્યું છે, કે મો મોબાઈલનો ઉપયોગ જય્યારે જરૂર હશે ને ત્યારે જ કરીશ તો મારું જે અભ્યાસ ક્રમ છે ને એ અભ્યાસમાં મને અ ટાઈમ વધારે મળે
સાચી વાત છે, આજકાલ મોટાભાગના યુવાનો માટે મોબાઈલ સૌથી વધુ ધ્યાન ભંગ કરે છે. થોડા સમય માટે ફોન હાથમાં લઈએ અને પછી ખબર જ નથી પડતી કે કલાક કેમના જતા રહે છે, તેથી હુ બધી વખતે ફોન સાઈડ સાઈડ પર જ રાખું છુ. આમ કરવાથી ધ્યાન પણ મારું એક એકાગ્ર રહે છે, અને કામ પણ ઝડપથી પૂરું થાય છે.
હા આ સારું કામ કર્યું તેમ મારા પપ્પા પણ હમેશા એવું જ કે છે કે જે વ્યક્તિ સમયની કદર કરે છેને. સમય પણ તેની કદર કરશે તેઓ રોજ સવારે વહેલા ઉઠે છે, કસરત કરે સમાજ વાંચે અને પછી પોતાના કામ પર જાય. અને ક્યારેક કોઈ કામ માટે તે મોડા પડતા નહી એમનું કમ્પ્લીટ ટાઈમ મેનેજમેન્ટ કરે તેમને જોઈને પણ મને પણ સમય નું મહત્વ સમજાય છે. કે મારે પણ આવું કરવું જોઈએ.
હા મારા ઘરે પણ સમયનું ખૂબ જ મહત્વ આપવામાં આવે છે મારી મમ્મી ઘરના બધા જ કામ સમયસર કરે છે રસોઈ ઘરનું કામ પરિવારની સંભાળ અને પોતાના માટે પણ સમય કાઢે છે હું ઘણી વાર વિચારું કે તે આ બધું કે કેવી રીતે કરતી હશે પછી સમજાય છે કે યોગ્ય આયોજન હોય તો બધા કામ સરળ બની શકે છે.
હા એ તો એકદમ સાચી વાત આપણી મમ્મીનું બધું ફિક્સ જ હોય કે આ કામ પછી આ કામ પતે પછી હું આ કરીશ એટલે કમ્પ્લીટ સમય નું આયોજન કરે એ લોકો અને બીજું જોવા જઈએ કે વિદ્યાર્થીઓ માટે પણ સમય નુ આયોજન ખૂબ જ જરૂરી છે જો આખું વર્ષ નિયમિત આપણે અભ્યાસ કરીએ તો પરીક્ષા ના આગલા દિવસે આપણે જયારે બધું વાંચવાનું આપડે ટેન્શન ના આઇ જાય. બધા ને ખબર બધા પરીક્ષા ના આગલા દિવસે વાંચવાનું લઈને મેસેજ ત્યાં ટેન્શન આઈ જાય કે ભાઈ મારે તો બધું બહુ વાંચવાનું બાકી છે. એના લીધે મગજમાં વધારે પડતું ટેન્શન આપણે લઈએ એમ. પણ જો છેલ્લા દિવસો આપણેે બધું વાંચવાનો પ્રયત્ન કરીએ તો ઘણી એવી મુશ્કેલી આવી જાય એના કરતા દરરોજ નુ દરરોજ થોડું થોડું વાંચેલું હોય તો વધુ સારું.
હા સાચી વાત છે હું પણ દરરોજ અભ્યાસ કરું છું. ચોક્કસ સમય રાખું છું તેની માટે વચ્ચે થોડો આરામ પણ કરી લઉં છું પણ અ સતત ઘણા કલાકો સુધી ભણવાને બદલે થોડો થોડોક સમયના અંતરે ભણવાથી વધુ સારું પરિણામ મળે છે અને સાથે સાથે પૂર તી ઊંઘ પણ જરૂરી છે સારું સ્વાસ્થ્ય એટલું જ જરૂરી છે.
હા સાચી વાત. અને સમય નું આયોજન ખાલી આપણે અભ્યાસ માટે જ નઇ હોતું. એ છે ને જીવનના દરેક ક્ષેત્રમાં ઉપયોગી છે. જો આપણે સમયસર કામ કરવાની ટેવ પાડીએ તો આપણે ઓફિસમાં જઈ જતા હોઈએ તો ઓફિસના કામ પણ આપણે સફળ પૂર્વક કરી શકીએ. વ્યવસાયમાં જતા હોય તો વ્યવસાયમાં ઘરના કામમાં પણ આપણે સફળતા મળે. અને આપડે સમયસર પહોંચીયે ને તો આપણેે જે ઓફિસમાં જતા હોય તો એ સરને બી લાગે કે હા આનું ટાઈમ મેનેજમેન્ટ કમ્પ્લીટ છે.
હા સાચી વાત છે અને આપડે તો દરેક કામ પો તેજ કરવાના પ્ર પ્રયત્નમાં ઘણી વાર તો જરૂરી અને બિનજરૂરી કામ વચ્ચેનો તફાવત જ ભૂલી જઈએ છે સૌથી મહત્વના કામ પેલા કરવા જોઈએ અને ઓછા મહત્વના કામ પછી આમ કરવાથી સમયનો અ ઉપયોગ સારી રીતે સમય બી બચે છે અને સમય નો ઉપયોગ બી થાય છે.
હા હવે મેં પણ નક્કી જ કર્યું છે. કે દરરોજ રાત્રે બીજા દિવસ નું આયોજન કરી લેવાનું કે કયા સમય ઉઠવાનું ક્યારે અભ્યાસ કરવાનો ક્યારે આરામ કરવાનો અને ક્યારે પરિવાર સાથે સમય પસાર કરવાનો બધું પહેલેથી નક્કી હશે ને તો કમ્પ્લીટ બધું આપણને એવું નહી લાગે કે મારી પાસે ટાઈમ જ નહીં બધી જ વસ્તુ કરવાનો આપણી જો ટાઈમ હશે
હા સાચી વાત છે અને સમય નું આયોજન એક દિવસમાં શીખવાનું નથી પણ જો ધીમે ધીમે સારી તેવું બની જાય. એ પરંતુ જો ધીમે ધીમે સારી ટેવ બની જાય ને તો એકવારમાં ટેવ પડી જાય. પછી જીવન વધુ સરળ અને વ્યવસ્થિત બની જાય છે
હા જ્યારથી મેં સમય નું આયોજન સમજ્યું છે ને. ત્યારથી છે ને મેં મારા રોજિંદા જીવનમાં થોડો ફેરફાર કર્યો છે. કે પહેલા હું મોડી ઉઠતી હતી. અને પછી આખો દિવસ ઉતાવળમાં પસાર થઈ જતો હતો મારો હવે હું. વહેલી ઉઠવાનો પ્રયત્ન કરું છું. સવારે વાતાવરણ શાંત હોય. તેની સાથે, અભ્યાસ પણ અભ્યાસમાં પણ મને વધારે ધ્યાન રહે છે. અને સવારે કરેલું કામ, ઝડપથી અને સારી રીતે પૂરું બી થઈ જાય. એટલે હવે મને સમજાયું. કે દિવસ ની સારું સારી શરૂઆત હોય ને, તો એ આખા દિવસ પર અસર કરે છે.
હા! એ તો સાચી વાત છે. કારણ શરૂઆત તો સારી જ હોવી જોએ દિવસની. અને અને મને પણ સમજાવું. મને પણ સમય ન. આયોજન વધુ સારી રીતે શરૂ કર્યું છે. પેલા હું ઘણા કામ એક સાથે કરવાનો પ્રયત્ન કરતી હતી. જેના કારણે કોઈ પણ કામ સારી રીતે પૂરું નહોતું થતું. હવે હું એક સમયે. એક જ કામ ધ્યાન થી કરું છું. પહેલું કામ પૂરું થાય પછી જ બીજું. કામ કરવાનું. જો આમ કરવાથી કામની ગુણવત્તા. પણ સારી રહે છે. અને મનમાં તણાવ પણ ઓછો રહે છે. કે આ રહી ગયું કરવાનું, ને એ બધું.
હા! એકદમ સાચી વાત કીધી. અને મને લાગે છે કે. સમય બગાડવાનું સૌથી મોટું કારણ હોય ને, તો આપણેે કામને ટાળવાની ટેવ. કે આપડે એવું વિચારીએ, કે ચાલ ને આજે નહી કરવું, કાલે કરી દઈશ. કાલે એવું વિચાર. કાલે નહી, પરમ દિવસ કરીશ. એટલે એ જે ટાઈમે આપણને ટાઈમ મળ્યો હોય ને, એ ટાઈમે આપણે કામ પતાવી દેવાનું. જયારે. કાલે કરીશ, કાલે કરીશ તેવું કરવાનું જ નહી. પછી એ કામ આપડું છે ને, વધતું જાય. અને છેલ્લે એક સાથેથે બધું કરવું પડે. એટલે હવે ત મે નક્કી કર્યું છે કે, જે કામ આજે કરી શકાય ને. તે ક્યારેય હું આવતી કલ પર તો નહી જ છોડું.
હા સાચી વાત છે. અને કામ ટાળવાની ટીવથી. સમય પણ બગડે છે. અને ચિંતા પણ વધે છે. મારી મારા એક શિક્ષક એ હંમેશા કેહે છે, કે નાનું કામ પણ સમયસર પૂરું. કરી દેવું જોઈએ. કારણ કે, સમયસર કરેલું કામ, હંમેશા સારું પરિણામ જ આપે છે. તેથી, હવે તો હું અસાઈનમેન્ટ. મળે એટલે, ધીમે ધીમે શરૂ કરી જ દઉં છું. છેલ્લી તારીખ ની રાહ નથી જોતી.
હા! આ સારું કામ છે. મને પણ એક બીજી એક સારી ટેવ પડી છે કે. હું હવે દરેક કામ માટે, અંદાજીત સમય નક્કી કરું છું. જેમ કે એક કલાક અભ્યાસ કરવો. અડધો કલાક વાંચવું. થોડો સમય કસરત. અને થોડો. સમય પરિવાર સાથે બેસવાનું. આમ કરવાથી આખો દિવસ છે ને, સંતુલિત રહેે મારો. કે થોડા થોડા. સમય થોડું થોડું બધું મારું કામ આગળ વધતું રહેે. પેલા તો મને ખબર જ નથી પડતી ને, કે સમય મારો ક્યાં જતો રહે છે. છે.
હા સાચી વાત છે. અને આરામ પણ એટલો જ જરૂરી છે. કારણ કે, કલાકો લોકો સતત કામ કરતા રહે છે. આમ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન જ નથી આપતા. પણ જો શરીર અને મન બંને સ્વસ્થ રહેશે ને. આપણે સમયનો યોગ્ય ઉપરી કે ઉપયોગ કરી શકીશું. તેથી હું અભ્યાસમાં વચ વચ્ચે થોડો સમય
વિરામ એટલે થોડો આરામ કરું છું. અને પછી સાંજે થોડું ચાલવા પણ જાઉં છું.
હા સાચ સારી વાત છે આતો. આજકાલ મોબાઈલ અને સોશિયલ મીડિયા પણ સમયનો ઘણો બગાડ કરે છે. કે ઘણી વાર માત્ર પાંચ મિનિટ આપણેે ફોન હાથમાં લઈએ. અને પછી એક કલાક કઈ પસાર થઈ જાય ને ખબર જ નહી પડતી. એટલે મેં નક્કી કર્યું છે કે અભ્યાસ દરમિયાન ફોન તો છે ને હું દૂર જ રાખીશ અને સાયલેન્ટ કરી દઈશ. ખાલી જયારે જરૂર હોય ત્યારે જ મોબાઈલનો ઉપયોગ કરીશ.
હા સાચી વાત છે. અને મે પણ એક નિયમ લીધો છે. કે સવારે ઉઠતા જ પહેલા બધાની ટેવ હોય છે ફોન જોવાની. એ નહી કરવાનું. પેલા ભગવાનની પ્રાર્થના કરું, થોડી કસરત કરવાની, અને પછી જ ફોન હાથમાં લેવાનું. આ ટેવથી દિવસની શરૂઆ